હાલો.
હાલો હા આવી રહ્યો છે.
કેમ છો મિત્ર?
મસ્ત મજામાં
હા હા તમે કોલેજ લાઈફ કેવી રેય ચાલી રહીશ.
. કોલેજ લાઈફ ચાલી રહી છે એ સારી રીતના ચાલી રહી છે.
હવે શું કરી રહ્યા છો?
અત્યારે તો હું ફ્રીજ ફરતો છે આ બાજુ બહાર આવેલો છે ફરવા માટે
તો તમે મને થોડો ટાઈમ આપશો?
હા જરૂર
હા તો આજે આપણે. હમ્મ બે મિત્રો બાહો કોમાં મ મોબાઈલ ફોનની મોબાઈલ ફોન ની આદત એ કેવી હોય છે એના વિશેે આપણે વાત કરીશું.
હા.
. તો સૌથી પહેલા તો આજે હ મારા કાકા ના ઘરે ગયોતો. ત્યાં જોયું કે નાનું બાળક હાથમાં મોબાઈલ લઈને બેઠું હતું. કોઈ તેની સાથે વાત કરે. તો પણ એનું ધ્યાન મોબાઈલ માંથી હટતું નથી એ જોઈને મને વિચાર આવ્યો કે આજકાલના બાળકોને મોબાઈલ ની આદત કેટલી વધી ગઈ છે. તેને પણ એવું લાગે છે. એકદમ સાચી વાત હતી પેહેલા બહકો આખ્ખો દિવસ બહા રામતા મિત્રો સાથે વાત ક્રિકેટ કબડ્ડી ખોખો વગેરે વગેરેમતા હતા. પરંતુ હવે ઘણા બાળકો બહાર જવાની જગ્યાએ મો મોબાઈલમાં વિડીયો જોવાનું કે ગેમ રમવાનું વધારે પસંદ કરે છે તો તમે એના વિશે થોડું મને કહેશો?
હા એમ તમે સાચી જ વાત જેથી કે આજકાલ ના નાના બાળકો મોબાઈલમાં ખુબ જ લાગી રહેતા હોય છે. રીસ, જોવા એવું એમ જોવા જઈ તો આજનો ડિજિટલ યુગ છે મોબાઈલ કમ્પ્યુટર યુઝ કરવો એક સારી બાબત પણ કેવાય પણ આપણા આજકાલના નાના બાળકો મોબાઈલમાં ફક્ત ને ફક્ત રીલ્સ જ જોયા કરતા હોય છે, જે એના મગજને અને આંખોને બગાડવાનું કામ કરે છે. તો આ એક બહુ ખરાબ બાબત પણ કેહેવાય તમે કઈક કહેવા માંગો છો.
હા હા એમ તો નાના બાળકો એ નાની ઉંમરમાં ફોન ના ચલાવું જો જો એની હોય અઢાર વર્ષથી વધુ હોય તો તે ચલાવું જોઈએ જેમ કે નાની ઉંમરમાં વધારે ખોટી આદત કહેવાય છે નાની ઉમરમાં મોબાઈલ ફોન ચલાવવાથી બાળકો ખૂબ જ વધારે બગડી જાય છે. અને ભણવાવામાં ધ્યાન નથી આપતા ખાવાનું ટાઈમ સર નહી ખાતા. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી જાય છે. તેના કારણે તેમાં તેઓ બીમાર પડી જાય છે. જાત જાતના રોગો થાય છે, તેનાથી તેઓ ઘણા બધા પીડિત પણ થાય છે. એટલે તેમનું જીવન તેમના હાથમાં એના કારણે તેઓ પોતાની જ જીવન ગુમાવવા માટે તૈયાર થાય છે. એનાથી એમનું આયુષ્ય ટૂંકું થાય છે. તો તમે તમા તમારા પરિવારમાં કોઈ નાનું બાળક છે.
હા એમ તો અમારી બેન પણ નાની જ છે ને પણ આમ મોબાઈલ માં ખુબ જ લાગી રહી છે જયારે એમ કોઈ બારનૂ મતલબ પરિવાર માંથી કોઈ સગા આવતા હોય કે કોઈ પણ મળવા આવતા હોય તો પણ એ બાળકો મોબાઈલ હોય છે એ લોકો સારી રીતના વાત કરતા નથી એના કારણે પરિવારથી પણ દૂર થતા જાય છે. એમના વિચારો દૂર થતા જાય છે. પરિવાર સાથે ઓછો સમય સમય વિતાવવાના કારણે એ લોકોની લાગણી પણ ઓછી થતી જાય છે. ને બીજું જોઈએ તો સતત મોબાઈલ જોવાના કારણે આજકાલના નાના નાના બાળકોને પણ ચશ્મા આવતા હોય છે. દરેક જગ્યાએ જોતા હોઈએ આપડે કે નાના નાના બાળકો તો સીટી વાળા ને એવા ચશ્મા પહેરીને જ ફરતા હોય છે, તો એ ચશ્મા લાવવાનું પણ એક કારણ છે. ને વધારે રીલ્સ ને ઉજવયા કરે એના કારણે લોકોનું વિચારવાની શક્તિ પણ ઓછી થતી જાય છે. ને બાર રમવાનું તો વધારે આજ કલ ના બાળકો જતા નથી. શારીરિક કાર્ય એ લોકોનું થતું નથી એના કારણે શરીર પણ નબળું પડી જાય છે. જયારે પેલાના સમયમાં નેટવર્ક નહી હતું, મોબાઈલ ફોન નહી, માત્ર કોલ થતો હતો. ત્યારે બાળકો બહાર ફરવા જતા હતા, રમતા હતા. એના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. તો એના વિશે તમે કઈ કહેવા માંગો છો?
એમ તો નાના બાળકોનું સ્વાસ્થ્ય હવે આજના સમયમાં ખૂબ જ બગડી ગયું છે. કેમ કે આજના ભાવકો હંમેશા મોબાઈલ ને મોબાઈલ આખો સમય મોબાઈલમાં જ કરી નાખે છે રાત દિવસ સૌથી વધુ મો- મોબાઈલમાં જોય છે અને ટાઈમપાસ પણ એમ જ કરે છે. એમ જોવા જઈએ તો નાના બાળકો જયારે ઊંઘીને ઉઠે છે ત્યારે સૌથી પેલા મોબાઈલ ને હાથ પકડે છે. પછી હજુ નાસ્તો કરવા બેસે ત્યાં પણ મોબાઈલ પકડે છે, પછી સ્કૂલે જવાનું હોય ત્યારે પણ મોબાઈલ જોઈ જાય છે અને લઈ પણ જાય છે એ એમની ખોટી આદત પડી જાય છે પછી તેઓ આવી ખોટી આદતોમાં પળી જવાથી એમની બુદ્ધિ પણ અહી ચાલે અને આવું ખુબ જ નબળમ પણ પડી જાય છે જેના કારણે તેમનું શારીરિક સ્વાસ્થ્ય બગડી જાય છે તેથી તેઓ પોતાનું જીવન જીવવા માટે અસમર્થ બની જાય છે અને તેઓ તેમના જીવનનું પણ વિનાશ કરી નાખે છે તો તમે કઈ કહેશો
હા એમ જોવા જઈએ તો આજકાલ ના બાળકો મોબાઈલમાં લાગી રહેતા હોય છે ને જયારે કોઈ મોટું એમને સલાહ આપતું હોય તો એ વાત એમને ખોટી લાગતી હોય છે જયારે મોબાઈલ નહી આપતું હોય બાળકને આપડે એના પાસેથી રએ આ તો એમને સતત તોકતા રહીએ તો એ વાત એ લોકોનેમ અંદર થી ખરાબ લાગી છે કે અમને મોબાઈલ નથી આપ તને ઉરડવા લાગે ને એના કારણે એમાં આપણે સારા માટે કેહેતા હોઈએ પણ એ લોકોને એમ ખોટું લાગતું હોય ને પછી એમજ એ લોકો બગડતા જતા રેય આપણા પરિવાર થી હ દૂર થતા જતા રહી ને આ એક ગંભીર બાબત છે આજના સમયમાં મોબાઈલ યુઝ કરવાની બાળકો નાના ના બાળપણથી જ મોબાઈલ લઈને ફરતા રહેતા હોય છે
અ શું તમારા ઘરમાં પણ કોઈ છે એ નાનલા બાળકો કે સગા નેતા કે જે મોબાઈલ માં તત લાગી લેતા હોય
હા હા જરૂર થી તેમને મેં પેલા જ વાત કરી હતી કે હું કાકાના ઘરે ત્યાં એક નાનું બા તો મે તેમને બૂમ પાડી પણ તે સાંભળ્યું નહી અને મારી ત જાણ પણ નહી આપજે કેમ કે મોબાઈલ કા કારણે એની લાગણીઓ ઓછી થઈ ગઈ અને સાંભળવાનું પહોંચું થય કેમ કે મોબાઈલમાં વધારે અવાજના કારણે તેઓ બરાબર હવે સાંભળી શકે. તના ત તે હો તેથી તેઓ ફૂલ સાઉન્ડ કરીને સાંભળે છે તેથી તેમનું માનસિક સ્વાસ્થ્ય ખુબ જ બગડી ગય હોત અહી તેઓ હવે હોસ્પિટલમાં જવાની તૈયારીમાં શે તો તમે આના વિશે થોડું કહેશો.
હા એ તમે બરાબર કીધું કે સાંભળવાનું ઓછું થઈ જાય છે આ મોબાઈલ જોવાના કારણે નાના બાળકો ગેમ્સ રમતા હોય છે મોબાઈલમાં પણ એમ જોવા જઈએ તો જો નાના બાળકો દિમાાગી ગેમ્સ રમતા હોય પઝલવાળી રમતા હોય કાં તો એમાં જાણવાં જેવા કંઈક વિડીયો જોતા હોય તો એ એક સારી બાબત પણ કેવાય એ લોકોને નવું નવું જાણવા મળે શીખવા મળે ને એક બહુ ઉપયોગી સાધન પણ છે પણ જયારે વધારે પડતો ઉપયોગ થઈ જાય છે ત્યારે એ બગાડવાનું કામ પણ કરે છે.
એ એમ જોવા જઈએ તો ખાલી બાળક કોઈ જ નહીં પણ જે અમુક મોટી વય ના હોય ને આપતી જેવા યંગ જનરેશન પણ આજકાલ મોબાઈલમાં જ લાગી રહેતી હોય છે. જે ફાલતુની રીલ્સ જોયા કરતી હોય છે મૂવીસ જોયા કરતી હોય છે. એની જગ્યાએ જો કઈ જાણવાનું કઈ શીખવાનું એવી વસ્તુ તો જોઈ તો એ લોકો પોતાનું જીવન પણ સુધારી શકે છે. તો એ ફક્ત બાળકો માં જ નહીિ મોટા યંગ જનરેશનમાં પણ છે પણ એમ બાળક જીવનમાં જે રમવું જોઈએ બહાર ફરવું જોઈએ જરા કે ગેમ્સ રમવા જોઈએ એ કરતા નથી તો એના કારણે આ મોબાઈલ એમને વધારે અસર કરે છે શું તમે કઈ ક્યાં માંગુ છો
હા હા જર થ આ નાનું ભાગ કે વધારે પડતું મોબાઈલ ચલાવે છે બરાબર છે પણ ઓછા સમયમાં હું એ ચલાવી શકેશ એના માટે સારું કેહેવાય કેમ કે મોબાઈલ ચલાવાથી સારું મન થાય છે માઈન્ડ ફ્રેશ થાય છે જેના કારણે તેનું માનસિક તણાવ હોય છે એ પણ ઓછો થાય છે એ એટલે મોબાઈલ ચલાવવો જોઈએ જેૈથી નાના બાળક ન બુદ્ધિ નવી વિકાસ થાય નવું નવું જાણવા મળે તેથી તે કોઈ કોઈ પણ જગ્યાએ સારી રીતે વર્તન કરી શકે ના ના મોબાઈલ ચલાવવાની એક એવી હોય હોય હોય છે જે ખૂબ જ ઉપયોગી હોય છે તેથી એ જાણવી જરૂરી હોય છે અને આપણે આપણા જીવનમાં પણ ઘણા બધા નાના બાળકો હશે એ એ લોકોને પણ આપણે સારું એવું જ્ઞાન આપ આપો જોઈએ જેમથી તેઓ સારી એવી કોઈ પણ જગ્યાએ જાય તો તેઓ સારું વર્તન કરી શકે તેથી તેઓ મોબાઈલ નો ઓછો ઉપયોગ પણ કરી શકે કે અને પોતાનું જીવન સુધારી શકે એના માટે મેં તમને કીધું હતું કે નાના બાળકોની આ ખોટી આદત સારું તો આટલો મને ટાઈમ આપ્યો એના બદલ હું તમારા બાર માણ છો
હમ તમે હો ખુબ જ સારી સારી વાતો કરી રહી ને તમારો પણ ખુબ આભાર આવી બધી વાતો કરવા માટે
હા હા ચાલત મળી જાય
હમ